હાલો.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
હા એકદમ ક્લિયર આવી રહ્યો છે. હમણાં જોવો ને તમે કેટલું વાવાઝોડું વધી ગયું છે હમણાં હાલ માં આજે જ જોવા તમે કેટલો પવન વધી રહ્યો છે. જેના કારણે હમણાં લાઈટ પણ નથી જેથી વાવાઝોડાને કારણે ઘણી બધી તકલીફો પણ ઉભી થઈ રહી છે કેટલું વાવાઝોડું હોવાથી કેટલા ઝાડુ પડી ગયા છે બધાના ઘરો ઉપર વાવાઝો ઝોડાડાના કારણે ઝાડો પડ્યા છે એ લોકોનું ઘર પણ નસ્ટ થઈ ગયું છે અને લાઈટો પણ નથી જેથી કરીને હમણાં હાલમાં પીવાનું પાણીમાંથી ઘણી બધી તકલીફો આવી રહી છે લાઈટ ન હોવાથી પાણી કઈ રીતે આવે અને પાણી ન પીવાનું પણ ની વિકાસ પણ નહી થઈ રહ્યો છે જેથી કરીને હમણાં વાવાઝોડા એ ઘણી બધી ઉથડ પાથળ મચાવી જેસથી જેથી કરીને ઘણા બધા પરિવારોમાં ખોફ નો માહોલ છે કારણ કે હમણાં એટલું પવન આવે આવી રહ્યો છે જેથી કરીને ઘણા બધા ઝાડ તૂટી પડવાથી ફતત ઘણા બધાને ઘરો પર પડી ગયા છે. જેથી કર ઘણું ઘરો નો પણ ઘણુ નુકસાન થયું છે બીજું એટલો પવન વધી રહ્યો છે જેથી કરીને ઘણા બધાના પતરાઓ પણ તું એથી કરીને હમણાં વાવાઝોડાની ઘણી બધી એવી સંભાવનાઓથી ઘણી બધી વીજળીના થભલાઓ થી માનીને તારો તૂટી રહી છે ઘણી બધી જગ્યાએ ઘણું બધું ભૂકંપ પણ આવી રહ્યું છે પણ વાવાઝોડાઓના કારણે હમણાં હાલમાં કેટલા ઝડો એ તૂટી ગયા છે રસ રસ્તા બ્લોક થઈ ગયા છે બધાના ઘરો પર પડી ગયા છે. ઘર નિવાસીઓને ઘણું બધું નુકસાન થયું છે જે જેથી કરીને હાલના હાલમાં જો વાતાવરણ વિશે વાત કરીએ તો ઘણી બધી સમસ્યાઓ ઉભી થઈ રહી છે. જેથી કરે ને વાત વાવાઝોડું જયારે પૂરું થાય તે માટે બધા ઘણા બધી પ્રા કરી રહ્યા છે કારણ કે એનાથી ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે તમારું શું કેવું છે.
તમારી વાત એકદમ સાચી છે અત્યારે જોવા જઈએ તો તમે જેમ કીધું તેમ ઘણા બધા રસ્તાઓ ઉપર ચડો પડ્યા છે જેના લીધે રસ્તાઓ બ્લોક થઈ રહ્યા છે. અને તમે જોવા જાવ તો આપણી જે ફાયર સેફ્ટીની ટીમ છે તે ઘણ ખુબ મહત્વનું કામ કર રહી છે બા લોકોકોને આ બધા જે મુશ્કેલીઓથી બચાવી રહી છે પરંતુ જે ફાયરની ટીમ છે એ બધી જગ્યા તો પહોંચી શકતી નથી એ તમે પણ જાણો છો અને હું પણ જાણું છું જેથી કરીને ઘણા બધા ફાયરમેનો જે કામ કરી રહ્યા છે આપણા જે વર્કર્સો કામ કરી રહ્યા છે ફાયર વર્ગ તેઓ પોતાનું કામ તો કરી રહ્યા છે પરંતુ તેઓ ઘણી બધી મુશ્કેલીઓની સામના પણ કરી તમે જેમ કીધું કે ઘણો બધો વાયરો આવે છે જેના લીધે તેમની ગાડીઓને નુકસાન થાય છે અને ગાડીઓ મતી જાય છે જેથી તેઓને ખુબ નુકસાન થાય છે અને તેઓ ખુબ ઘણી મુશ્કેલીઓનો સામનો કરે છે તો અત્યારે જો પવન ઘટશે તો તેમને પણ મદદરૂપ થશે અને તેઓ પણ તેમનું કાર્ય શાંતિ થી કરી શકે તો તેઓ એ સમજવું જોઈએ કે તેઓ જે કામ કરી રહ્યા છે તે ખુબ સારી કરી છે પરંતુ જો વરસાદ ઘટશે તો તેમને પણ ફાયદો થશે અને તમે જો તમે એ વાવાઝોડા સાથે ઘણા બધા લોકોના પતરા ઉડી ગયા છે જેના લીધે તેમના ઘરોને નુકસાન પહોંચ્યા ઘણા બધા ના એન્ટિના વાયર કપાઈ ગયા છે જેના લીધે તેઓ મનોરંજન પણ નથી માણી શકતા અને તેઓને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેના ધાબાઓ વાળા ઘર છે તેમને પણ ઘણું નુકસાન થયું છે તેમને જે અ બધું ઉડીને આવે છે તે તેમના ધાબા ઉપર પડે છે અને તેમને ઘણું ખુબ નુકસાન થાય છે પતરાને ઘરવાળા ને તો ખુબ વધારે માા માં નુકસાન થયું છે
તમારી વાત એકદમ સાચી છે કે પતરા વાળાને ઘણું બધું નુકસાન થાય છે જેથી કરીને જો વાવાઝોડું આવે તો પતરાઓ ઉડી જવાની શક્યતા રહે છે તેથી કરીને પત્ર દર વાવાઝોડે એટલી બધી સમસ્યાઓ નો સામનો કરવો પડે છે કે તમે વાત ન પૂછો બ સારું કેમ કે તેઓ લોકોના પરાવું પવનોને કારણે જીલી શકતા નથી તેથી કરીને ઉડી જવાનું ભય રહે છે જેથી કરીને દર વખતે જો વાવાઝોડું વધારે આવે તો તે લોકો એ આશા રાખવી ડે છે કે ક્યારે જલ્દી વાવાઝોડું પૂરું થાય અને અમારું ઘર સહી સલામત રહે તે માટે તે દર વખતે પ્રાર્થનાઓ કરે છે કારણ કે વાવાઝોડા કારણે તેઓને ઘણું બધું નુકસાન થાય છે આજુબાજુ જાણ ન છે તો વધુ પડતું પવનને કારણે તેઓ તૂટી જાય છે અને તે લોકોના ઘર પર આવી પડે છે જેથી કરીને ઘરનું તો નુકસાન જ થાય છે ભ વંગલો થી બાડીને વળી જાય છે ફાવ તૂટી જાય એ લોકો દર વખતે ઘણો બધો ખર્ચો કરવો પડે છે તે ખુબ નુકસાનદાયક છે અને ઘરના બધા જ વ્યક્તિઓ માટે ઘણું બધી આફતી ન સમય આવી જાય છે કારણ કે વરસાદ ચાલી રહ્યો હોય તો તે લોકો રહેવા માટે જગ્યા ક્યાંથી લાવે અને એવું બધું જો સમસ્યાઓ આવી જાય તો વરસાદને કારમાં તેમને ઘણી બધી સમસ્યાઓ નનો સામનો કરવો પડે છે કારણ કે ઘર તૂટી જાય તો તે લોકો રહેવા માટે ઘર રહે નથી જેથી કરીને આ વાવાઝોડની સમસ્યામાં દરેક ઘરના વ્યક્તિઓ માટે ઘણી બધી એવી સમસ્યાઓ ઉભી થાય છે કે જેથી કરીને તેઓ સાજી નહી શકતા
અમારી વાત એકદમ સાચી છે અત્યારે જોવા જાવ તો અત્યારે ઘણા બધા એવા ઘરો છે જે બે થ ગયા છે ઘણા લોકો અને જેમ તમે કહી વાવાઝોડા સાથે વંટોળો પણ આવે છે જેના કારણે ઘણા બધા શિકાર બન્યા છે વંટોળો આવ્યો હતો લોકો પણ વન વંટોળમાં બેઠા ગયા હતા અને તેમને ખોણું નુકસાન થયું હતું ઘણા લોકોની ગાડીઓ ઉભી ગઈ છે વંટોળમાં વંટોળ એટલું વિસ્તાર હતું કે જે કચ્છની બહાર જઈને થોપ્યું હતું જેના લીધે તે બધાને ખુબ નુકસાન થયું હતું પરંતુ અત્યારે ઘણા લોકો જે બેદરકારીઓ કરી રહ્યા છે તેના લીધે ખુબ નુકસાન થાય છે વાવાઝોડું આવી રહ્યું છે તો સરકાર ઘણી બધી સહાય કરી રહી છે સબસિડીઓ આપી રહી છે પરંતુ તે સહાય અત્યારના કર્મચારીઓ પહોંચવા જ નથી જતા ગરીબ સુધી અને તેઓ બધા બધી સહાય ખાઈ જાય છે જેના લીધે ગરીબોને સહાય નથી થતી અને તેમને પૈસા પૂરતી માત્રામાં નથી મળતા જે ખુબ નુકસાનકારક છે સમજવું જોઈએ લોકો એ જે અત્યાર ના લોકો જે ગરીબો છે તેમને પૈસાની જરૂર છે તો સરકારી કર્મચારીઓ તે પૈસા ખાવા જોઈએ નહીં અને તેમને જે પૈસા તેમને હક ના છે
તમારી વાત એકદમ સાચી છે તમારે તેમના માટે આગડ વધતું છે જે પૈસા તને મળતા હોય છે તે મળતા રહેવા જોઈએ પરંતુ એ સરકાર એવું કરત નથીમુ સરકારના કર્મચારીઓ એવા છે તેમના પૈસાઓ ખાઈ જાય છે જેથી કરીને તેમને પરતા પૈસા મળી શકતા નથી કરીનેને ઘ સારું બનાવામાં મદદરૂપ થઈ શકે તેવા પૈસા તેમને મળતા નથી એ બ ઘણી સમસ્યાઓ આવી રહી છે જેથી કરીને ઘરના ઘર પાસ થતા નથી જેથી કરી બધા હાલમાં પણ હમણાં બધા કાચા મકાનોમાં રહે છે જેથીની વસ્તી ગણતરીની સમસ્યાઓમાં પણ વધરો થઈ રહ્યો હાલમાં જો ત મોટી ગણતરીમાં આવે છે તે બધું પૂછવામાં આવે છે ચ છે તે પ્રમાણે તે નક્કી કરશે કે તેના માટે ઘર પાસ કરવા છે કે ન તે માટે આપણા હાલમાં ઘણી બધી તાલીમો ચાલી રહી ઘણા બધાને ઘરો મળી રહ્યા છે પણ પૂરતું સામાન ન મળી રહે ઘર હજુ સુધી પૂર્ થઈ રહ્યા નથી હાલમાં જોવાનું તમે કેટલી બધી સમ સમ્યા ઉભી થઈ રહી છે વરસાદોના કારણે વાવાઝોડાને કારણે કેટલા બધા ઘરોના થઈ રહ્યા છે અને કેટલી બધી સમસ્યાઓ આગળ ઉભી થઈ રહી છે પરંતુ હાલમાં એવી બધી સમસ્યાઓ સરકાર પણ જોઈ રહી નથી. પણ સરકાર ઉપર પણ શું કરી શકે, એવા બધા ઘણી જગ્યાએ વાવાઝોડાઓને કારણે કે બધી સમસ્યાઓ આગળ આવી રહી છે, જેથી કરીને કેટલા કર્મચારીઓ દોડી પણ રહ્યા છે, પણ તુ હાલમાં એટલા બધા કર્મચારીઓ પાછળ પડતા નથી, કે જેથી કરીને સ એટલી બધી સમસ્યા વધી ગઇ છે કે કેટલા કર્મચારીઓ તેમાં આગળ વધી રહ્યા છે, પરંતુ તે દોડી શકતા નથી, એટલી વાવાઝોડાને કારણે સમ એ છે.
તમારી વાત એકદમ સાચી છે, ઘણા બધા કર્મચારીઓ છે, તેઓ ઘણી બધી કોશિશો કરી રહ્યા છે, પરંતુ તેમના હાથ કંઈ નથી લાગતું, કારણ કે ઝડપથી વધી રહ્યું છે, અને એ વાવાઝોડું દરિયા તરફ જઈ રહ્યું છે. એ ખુબ નુકસાનકારક કહેવાય છે. અને તમે જોવા જાવ તો અત્યારે જે દરિયા તરફ વાવાઝોડું જઈ રહ્યું છે. તેના લીધે દરિયામાંથી પાણી અંદર સોસાઈ જાય છે, અને ઘણું બધુ પા બહાર પણ ફેંકી રહ્યુ છે, તેના લીધે ગયું છે, જે જેના કારણે દરિયામાં એટલી બધી ગરમી વધી ગઈ છે, અને વિશાળ પ્રમાણમાં વધી ગઈ છે, કે જેના લીધે તેના અંદર પાણી બહાર ફેંકી રહ્યું છે. અને તે વાતાવરણ બહાર પાણી ફેંકવાથી, બધું પાણી બહાર આવે છે, અને જેના કારણે ઘણું બધું નુકસાન થાય છે. એ બધું. તમે જોવા જાવ તો ઘણા લોકો અત્યારે વાવાઝોડાના લીધે બેઘર બની ગયા છે, અને ઘણા લોકોન તો એવી પરિસ્થિતિ છે, કે તે પાછું પોતાનું ઘર પણ નહીં બનાવી શકે. ખૂબ નુકસાનકારક છે. અત્યારના લોકો એ ખ કે આ બધું નુકસાન જાતું છે, તો એમણે આ બધું જે વાવાઝોડું છે અડધું, તે કારણ આપડે છીએ કારણ કે આપણે ગ્લોબલ વોર્મિંગનો ખુબ વધારે માત્રામાં ઉપયોગ કરીએ છીએ, અને ગ્લોબલ વોર્મિંગ ખૂબ વધી રહી છે. તો તે બધું ખૂબ
હ
વાવાઝોડુંનું માત્રા પણ ઘટશે, અને તેઓ સાંતીથી જીવન જીવી શકશે. તેઓ સમજી જ નથી રહ્યા, કે તેમના માટે તેમને શું કરવું જોઈએ અને કઈ રીતે કરવું જોઈએ. તો તમાર શું માનવું છે, આ બધું ગ્લોબલ વોર્મિંગના લીધે અડધી અસર થઈ?
હા, તમારી વાત એકદમ સાચી છે કે આ બધું ગ્લોબલ વોર્મિંગના કારણે થઈ રહ્યું છે. કારણ કે આપણે એટલા બધા ઝાડો કાપી રહ્યા અ છે, જેથી કરીને એટલી બધી ગ્લોબલ વોર્મિંગ વધી રહી છે, તાપ હો એટલો વધી રહ્યો છે, અને હવા બિલકુલ આવી નથી, તેથી કરી ને એટલી બધી સમસ્યાઓ ઉપલબ્ધ થઈ રહી છે. જેથી કરીને હાલમાં જો સ સમયગાળો એવો ચાલી રહ્યો છે ગ્લોબલ વોર્મિંગના કારણે એટલી બધી નદીઓમાં પણ પાણી રહેતું નથી, અને ઘણી બધી પૂરો આવી રહી છે. જેથી કરીને ઘણા બધુ નુકસાનો થઈ રહ્યા છે હાલમાં આગળ બિલકુલ એવું થતું નથી કુદરત જે કુદરતે આગળનું સ વાતાવરણ એવું બનાવ્યું હતું કે જેથી કરીને આપણા આપણને શરીરને કે કોઈ પણ જગ્યાએ એવુ બધુ કંઈ પ્રોબ્લેમ આવતી નથી પરંતુ હમણા હાલમાં તો એટલી બધી પ્રોબ્લેમો ચાલી રહી છે જેથી કરીને સરકારે પણ એટલુ આ એના પગલા ધરાવ્યા છે, પરંતુ તેમને પણ બહાર કરીને, કુદરતી સમસ્યા એટલી આગળ વધી રહી છે કે, તેઓ સરકારને પણ મ દદરૂપ થવા માટે આગળ વધવા માટે પ્રેરિત કરી રહી છે, પરંતુ સરકારના કેટલા કર્મચારીઓ પણ આગળ વધી રહ્યા છે, પરંતુ એટલી બધી કુદરતી આફતો ખુબ સારી રીતે આગળ વધી નથી સ કતી પરંતુ એટલી બધી સારી રીતે તેઓ મદદરૂપ થઈ રહ્યા છે પરંતુ કેટલી એવી કુદરતી આફતો છે જેના કારણે સરકારી કર્મચારીઓ પણ પાછળ પડી રહે તે લીધે કેટલા લોકોને તેઓ મદદરૂ પૂરી શકતા નથી થી કરીને કેટલા લોકો બેેધરકાર થઈ જાય છે અને ઘણી બધી સમસ્યાઓનો ભોગ બની જાય છે. જેથી કરીને આપણે એવા બધા લોકોની મદદ કરવું જોઈએ જે લોકોને આપણા થી જેટલી મદદ થાય એટલી મ દદ આપણે કરતા રહેવું જોઈએ કારણ કે આપડે પણ માનવ જ છે જેથી કારણે આપણે બીજા માનવોની મદદ કરવી જોઈએ જેથી કરીને આપણને ભી કોઈ પાછળ જતા કઈ પ્રોબ્લેમ આવે તો આ આપને તેઓ મદદ કરી શકે અને આપણને પણ જો તકલીફ માં વધુ પડતી તકલીફો આવે તો તે મદદ કરવા આગળ વધી શકે છે આપણે જો બીજાની મદદ કરીશું તો તે લોકો પણ આપણી મદદ કરશે જેથી કરીને આપણે હંમેશા તે લોકો માટે આગળ આવવું જોઈએ જેથી કરીને આપડે એ બધી કુદર તી આપતોની સમયે જો આપણે તેમને મદદરૂપ થઈએ તો આપણને તેઓ એવી બધી સ મસ્યા વખતે આપત્તિમાં આગળ વધી શકે અને તેઓ આપણને મદદ કરી શકશે અને એવી બધી સમસ્યાઓમાં આપડે કોઈ દિવસ પાછળ હટવું નાહી જોઈએ બધાની મદદ કરવું જોઈએ જેથી કરીને આ પણને તેઓ આગળ વધી શકશે તમારું શું કેવું છે?
તમારી વાત એકદમ સાચી છે અત્યારના લોકોએ સમજવું જોઈએ કે માણસ જ માણસને મદદરૂપ થઇ શકે છે બાકી અત્યારે કોઈ મદદરૂપ નથી થતું તેમણે સમજવું જોઈએ કે આપણે જે ટલી માણસાઈ બતાવીશું અને માણસોને મદદ કરીશું એટલે જ આપ અને આપણે પણ આ ગળ જઈ શકીશું તો અત્યારની જ વાત કરી તો વાવાઝોડું આવ્યું ત્યારે ઘણા બધા એન જી ઓ વાળા અને માનવ સેવા વાળા એ જેમને ખોરાક નોતું મળતું અને જેમનાથી ખોરાક નોતું બનાવાતું તેઓને ખોરાક પહોંચાડ્યો અને તે મને કેપેટ ફૂડ્સ અત્યારે તમે જુઓ તો પૂર આવ્યું હતું મેં જે તમને કીધું ગામ આખુ ડૂબી ગયું તેમને હેલિકોપ્ટર દ્વારા પેકેટ ફૂડ પહોંચાડવામાં આવ્યા જેથી કરીને તેઓ ભૂખ્યા ના તમારે અને તેમને ભૂખમરાની અસર ના થાય અને તેમને પાણી મળી તે હેને ખાવાનું મળી રહે તેઓ પોતાના છપરા ઉપર બે બેસ્યા હતા ત્યાં તેમનેે અ હેળી કપટર દ્વારા સરકાર ડિલવર કર્યું ખાવાનું અને તે જમવાનું પોતાનું જમ્યું અને તેઓને ભૂખ મરાની સ્થિતિ ના આવી જેથી કરીને સરકારશ્રી એ સારું વિચારે છે કે કોઈ ભૂખું ન રહે અને તેમને ભૂખ મરાને લીધે મૃત્યુ જૂનો પાયાને અને તેમને ખવાનું મળી રહે કારણ કે તમેં મને કીધું અત્યારે આખું ગામ ડૂબી ગય હતું ત તેમના પાસે અન્ન પણ નતું ખાવાનું તે પણ બધું દરિયામાં જતું રહ્યું હતું અને બધી જ વસ્તુ ડૂબી ગઈ હતી તો તેમના પાસે ખોરાક રાંધવા માટે અથવા ખાવા માટે બનાવવા માટે કોઈ જગ્યા પણ નથી અને તેમના પા સે કોઈ સુવિધા પણ નથી તો તેથી કરીને સરકાર શ્રી ખુબ ફાયદો કર્યો અને રેસ્યુ કરીને ત્યારે હેલિકોપ્ટર દ્વારા બધાને ખુબ ઘણા લોકોને બચવામાં પણ આવ્યા છે જેમાં સામનો જેમા આંકડો સામે આવ્યો છે કે મૃત્યુ કોઈને નથી થઈ લોકોને સારી રીતે સરખી રીતે સર્વાઈવ ક ને બચાવી લેવામાં આવ્યું તું તો ત્યા આપડા સરકારશ્રીની ખૂબ મોટી માંગણી અને ખૂબ મો ઈ અસર કહેવાય છે અને સરકારશ્રી આ બહુ ખુબ સારું કામ કર્યું છે તો હું તો એજ માનું છું કે સરકાર જે રીતે કરી રહ્યું છે તે સારું છે અને તેમને આગળ પણ આના કરતા બેહેતર વર્ક કરવું જોઈએ અને આજ રીતે વર્ક કરતું રહેવું જોઈએ તો તેઓને પણ સહાય મળશે અને મળવા જ જશે તો સારામાં સારું રહેશે
તમારી વાત એકદમ ચાલો તો મલીયે આ પણે પછી હવે વાત કરીશું